હકયુ બેેન.
મજામાં તમે કેમ છો?
મે પણ મજામાં છું આજે અમારું ટોપિક છે ને પાણી બચાવો.
ઓકે.
પાણી બચાવો એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે. પૃથ્વી પર જે સૃષ્ટિ નો અસ્તિત્વ પાણીને આભારી છે. તેથી જ કેહેવાય છે. જળે જ જીવન છે પાણી બચાવવા માટે શું કરવું જોઈએ આપણને મર્યાદિત સ્ત્રોત પૃથ્વી પર એકોતેર પાણી એકોતેર ટકા પાણી છે પરંતુ તેમાંથી પીવા લાયક મીઠું પાણી માત્ર એક ટકા કરતા પણ ઓછું છે. ભૂગર્ભ જળમાં ઘટાડો સતત વધતા વપરાશને કારણે જમીનમાં અંદરના પાણીના સ્તર ખુબ જ નીચલા સ્તર રહ્યા છે. ની સુરક્ષા જો આપણે પાણી નહીં બચાવીએ તો આગની પેઢીમાં માટે તે પીવાનું શુદ્ધ પાણી મેળવું અશક્ય બની જશે. બ્રશ કે સેવિંગ કરતી વખતે નળ ચાલુ ના રાખો. જરૂર હોય ત્યારે જ ખોલવું સ્નાન કરતી વખતે સાવર ફુવારા ના બદલે ડોલ અને ટ ટંબલ નો ઉપયોગ કરવો. અને પાણી બચાવો. લિંકેજ રસોડામાં વપરા શાક બાજુ કે ફળો ધોયા પછી પાણી નો વપરાશ કરો નહી. આજે પાણી બચાવીને પાણી બચાવીને પાણી બચાવીને પા પાણી બચાવ આગની પીમાં પીવાને શુદ્ધ પાણી મેળવ અશક્ય બની જશે. લિંકેજ બંધ કરો તેને તરત રિપેજ રિપેર કરવા કરાવા. ગાડી ધોતી વખતે. બદલે ડોલ અને કપડા થી વાહન સાફ કરવું. વરસાદ પાણી સગળ વ રસાદ પાણી ધાપ પડતી પાય ખેતીમાં ઓછામાં ઓછી પણ પાક લગી શકે શકાય છે આ પાણી વગ જો તમે આ વિષય પર વધુ કામ કરવા માંગતા હોય. શાળા કે કોલેજમાં પાણી બચાવો એજ. પાણી એક એવું એ પાણી એક એવું જલ છે જેનાથી આપણે આપણું જીવન છે. જીવન છે પાણી નહી રહેે તો આપણું જીવન પણ અધુરું છે અધૂરું કે આપણું જીવન જ નથી એ પાણી નો છે. બ્રશ કરતી વખતે કે વાસણ સાફ કરતી વખતે નળ ચાલુ ન રાખવો. સ્નાન કરવા માટે. તે સાવર ના બદલે ડોલ અને તબળ વાપરવું શાકભાજી ધોયેલું પાણી છોડવા. જીરો માટે ઉપર પડવો લાંબા ગાળા ન આયોજને મડી ખા વરસાદ ના પાણીની ધાબા પર સંગ્રહ કરો પાક માટે ટપક ટપક છે જળ જળ છે તો જીવન છે પાણી બચવા પાણી તમને બચ જ આવશે આપણને ઘટ આપણને પાણી પોતાના માટે જેવી રીતે આપણું જીવ આપણા હારે હારું છે એવી રીતે આપણને પાણીનું પણ બચાવ વધારે કરવું જોઈએ પાણી પાણી એક એવું ચીજ છે કે મતલબ આપણને આપણને જીવંત આપે છે તે જ આપે છે પાણી નો સંગ્રહ કરવો જોઈએ તળાવ કે નદીમાં પાણી છે પાણી ન હોય તળાવ કે નદીમાં ખેડૂતોના માટે પાણી બહુ જરૂરી છે ખેડૂત જયારે ખેતી હોય ત્યારે પાણીનો સંગ્રહ કરીને ખે ખેતરમાં લાગવું તે પાણીનો પાણી એક એ પાણી પાણીની પાણીનો સંગ્રહ કરવો પાણી ન ઓછા બગાડ કરવું જેટલામાં આપે લોકો નહાઈ શકીએ તેટલામાં જ પાણીને બગાડ કરવો પાણી વધારે એ ચૂકવું કે ચૂકવું નહી અને બારિશ આવે તો ગાડલો ખોડીને તેના પર પાણીનો વ બચાવ કરો બચાવ કરો ને પાણીને પાણીને આપણને તેજ રાખો પાણી ન ઓછું બગાડ કરવું પાણી ને જાદા જય્યારે આપણને નહાવા હોય તે વાલ્ટી માં પાણી લઈ ઓછામાં ઓછો પાણીથી નાહ હોવો જોઈએ મતલબ જેમાંથી આપણને શરીર પર નિયમિત રોગ થી સ્વસ્થ થઈ જાય ને આપણને ઓ પણ નહી થાય પછી પાણી નું બગાડ વધારે સાચવી રાખ જો પાણી જે વગાડે તેને સમજાવવું જોઈએ કે પાણી ના વગાડ ના કરો આપણા પૃથ્વી ઉપર એકોતેર ટકા જ પાણી ન સમાપતી છે આપણને પાણીનો વગાડ નહી કરવો જોઈએ પાણી એક એવું જળ છે તો જીવન છે જીવન છે તો જળ છે
પાણી પાણી એ કેવું છે જેવાથી આપણને જીવન મળ્યું છે આપણને જીવન સાથે કરવાનું માહિતી મળ્યું છે. પાણી પાણી છે તો જીવન છે જીવન છે તો પાણી છે હલો.
હા બેન.
તમે કઈ કેવા માંગો છો બેન.
હા બેન.
બોલો બોલો બેેન. બોલો બેન.
આપણને જીવન આપે છે પાણી વગર પૃથ્ પથ્વી પર જીવા અસંભવ છે. પાણીને તો જીવન છે પાણી છે તો જીવન છે પાણી રંગ વિના હોય છે પાણી સંબંધ સંવાદ વિવાન પણ હોય છે. પાણી નો કોઈ આકાર આકાર પણ નથી હોતો. આપણા ઓક્સિજન અને ફાઈ જંત હાડ્રોજથી હાઈડ્રોજથી મળે ને મળીની બને છે. પૃથ્વી પર પૃથ્વી પર પાણી જે જીવન માટે બીજી સૌથી મોટી ના જરૂરિયાત જરૂરિયાત છે પાણી આપણને કદરતી દ્રસ દ્ર દ્રાવ્ય મળેલી બહુમૂલ્ય ભેટ છે પાણી આપણને પાણી આપણને ઝરણા નદીઓ તળાવ કૂવો વગેરે વગેરેથી પ્રાપ્ત થાય છે. પાણી આપણને જીવા માટે સૌથી કિંમતી સંપત્તિ છે પાણી વગર પૃથ્વી પર કોઈ જીવતું જીવતું રહી શકે નથી પાણીને રોજ રોજીદા રોજીદા જીવા પાણીને ઉપયોગ કરવો ઉપયોગ કરવો જોઈએ. નાળ નલ ખોલીને પાણી બગાડવું નહીં. બગા વરસાદ વરસાદ વરસાદ પાણીનો સંગ્રહ કરવો જોઈએ. ખેતીમાં કા ટપક સિંચાઈ જેવી સિધ પદ્ધતિ આપવાની અપ અપાવી જોઈએ પાણી નું રા રક્ષણ કરવું એ અપ આપને જરૂરી જરૂરત છે પાણી પાણી બગાડવાથી આપ આપડી આપરી પેઢી મુશ્કેલ મુશ્કેલોમાં મૂક્યા છે. સ્વચ્છ સ્વચ્છ પાણીથી જ આરોગ્ય જીવન જીવન શકાય છે જી જીવન શકાય છે પાણી બચાવો પાણી બચાવો જીવન બચાવો. એ આપણું સૂત્ર હોવું જોઈએ. હેલો.
હા.
હા બેન તમારાથી વાત કરીને મને ખુબ જ
મને પણ બો સા મને પણ બહુ સારું લાગ્યું.
ઓકે બેન.